આ તો શું કરે છે.
બસ કઈ નઈ જમી લીધું.
હો જમી લીધું તે જમી લીધું.
હા જમી લીધું હા કેવ અત્યારે મોડો
થોડોક ફંક્શન હતો સમાજમાં. તો ત્યાં ગયા હતા મૂર્તિ પ્રતિષ્ઠાન એવું બધું હા ભુજમાં.
શું હતું.
મૂર્તિ પ્રતિષ્ઠાન એવું હતું એમ.
શું વાત છે ક્યાં ભગવાન ની મૂર્તિ પ્રતિષ્ઠાન કરી.
ચિત્રગુપ્ત.
ચિત્રગુપ્ત.
હા એટલા માટે તો આ જ આવ નહી ને.
અચ્છા અચ્છા એવું હે તો મતલબ હા હા. ચિત્રગુપ્ત શું શું.
હા ન વિચાર હતો આવવાનો આજે તો પછી બાકી કામ હો પતી જાય ને.
હા એ તો છે.
આવી જાતું તો સારું પણ હવે વાંધ સોમવારે વા તો.
હા કામ બાકી છે સોમવારથી બીજે શું હોય સિમ્પલ બનાવી નાખી હો. તારે લઈ જવાના જ છે હવે ખાલી હે.
હા લઈને જવાના હ ખાલી હવે.
શું કીધું ઘાડીને કેટલા વાક કીધુ
આટો ગીધું ચેતન બઈકી કે નવ વા્યાેયાદ નને મેઘીું મારીું કામ નનીં પત્ર ભાઈ મેગીું મને આઠ વાગે જવું એમ કે પતિ પતિ હસ ભાઈ મે મારી હાના મે છે ભાઈ
હા એને પછી એવું ના કેહેવાય બાકી વધારે વાયડો થયુ.
એ તો કે લપ તો કરે છે પેલી વાત ગાય માનીને નહી ને પાછો એ
એને એમ જ કેહવાય ખાલી કે મતલબ મારે કામ છે મારું કામ સાંજું તે નહી પતે એટલે પેલું જવું એમ
હા તો બે ગડી મે ભલે મસ્તી કરી લે બીજે સર
હા એ તો બરાબર હ
કતા તો ભાવી ને બોલતો નથી એમ
હે આપડે અમે ક તો ઈ ના બોલાવે તો આપને થો સામે આપણે હ જરૂરી બોલાવાની
હ
હા એને બંધ કરવ્યું હોય બાકી આપડેઈએ તો અંદર આપણે બોલાવતો ખબર ડાયરેક્ટ
હા કાલ પ્રમદિમન પ્રમદિમન કતો હતોય કે બોલતો નથી કે મું કોણ તારા પાઈબંધી કે હ જે થાય આ છે તમે શું કરો દેવ હવે
હ એમને ક્યારેક મસ્ત ક્યારેક હોય તો પછી નાની નાની વાતો પછી આવું કરી આવેય તો પછી કોણ એગર ન હોય સારું હ પ્રોફેશનલ પર્્નલ જ રહેવાનું વિચાર્યું નેયવે
એટલો મોટો ઈ હા એટલો મોટો ઇુ ના બનેજી
હમ એવડો મોટો ઇસ્યુ બનાવી નાખોટો હ
કાુ ખરાબ લાગે ને અંદરંદ પત પ અંદર પતાવી લેવા પછી
હમ હમ હમ હમ થાયના હોય.
હમ્મ
શું બાકી તમે હે
શું ક ગિનારે એમ ક
ગીરનામાં માંગરોળ માં ચાલીસ ઇંચ વરસાદ પડ્યો ખબર ચાલીસ ઇંચ
ચાલીલીસ ઇંચ
ધ ગાંડા બધું ધોઈ નાખ્યુ
હજી તો શરૂઆત આટલું કરી નાખ્યુ
તો દુનિયા નો વરસાદ પડ્યો હ જ્યા ત્યા મતલબ પોુલ ને બધું રૂટી ગયુ ને એ બધુ ઘણુ થયુ હવે
તારે ગરબાજી કે લવડ્યા
હ ઘર બાજુ દટલું નહી હોય. આઠ દસ ઇંચ કે છેપો વધારે જ કેવાાઈ હ
તો છે હજજી તો શરૂઆત નાટલું કર નાખીયો
તો ચાલીસ ઇંચ એટલે ક્યાં જાય બાપ
ઘણો થાર ઘણો
તો ફૂલ ભૂલ ને મતલબ અહીંથી આપડે માંગરો થી દ્વારકા જ ને જે હાઈવે હ ને એ વાછ તોયગ હાઈવેજ ધોવાઈ ગયું છે એવું હોય તો હ
કેટલોગ થયો સેન્ટીમીટર
એ તો હવે જોવું પડશે હો ભાઈ હ હ એક ઇંચ પગલો દો હજો હજ કેટ સેન્ટમીટર ત બે સેન્ટીમીટર જેવું થાય એટ એસી સેન્ટીમીટ જેવો થતો હશે
હા હશે હોવે એટલો હશે
આટલો વરસાદ બઉુ કેહેવાય પા ચાર પાંચ ઇંચ હોય ને તો એ માણસો થાકી જાય
હાછ એટલે લાંબુ ટાઈમે એટલો હ્યોશે ને પાછો
તો હા આખો દિવસ આખી રહ એટલે રોકાવાનું નામ જ નતું લેતો એવું છે. હાઈવે એ ધોવાઈ જયેલા હાઈવે
પછી પછી એમના એવા બંધ થાય જ સારુ
તો શું પછી તો માણસો કંટાળી જ જાય ને ફ ન આવે ત્યારે એમ કે આવો આવે આવે આવે એમ
હા પછી પૂજાઓ કરે ને આ કરેને આવે તો કે આવે
તો શુ બધામાં એવું હોય છે, ક્યાંથી
માંગ રહો આ જીથી
માંગરોળ થી ગિરનાર તો સમજી લેને હ પચાસ ના ના માંગરોળ વચ્ચે ન આવે ગિરનાર જઈએ તો
તમે જવું જ રાજકોટ આવેો ને રાજકોટથી પછી
હા અહિયાં થી તો જાય એટલે પેલું રાજકોટ આવશે રાજકોટ થી જુનાગઢ આવી જશે ડાયરેક
અચ્છા
હમ પછી જુનાગઢ થી આગળ જા તો પછી કેશોદ આવે કેશોદ થી માંગરોળ રોડ જવું હોય.
આ તો છે જુનાગઢમાં જ ને
હા તો ગિરનાર તો જુનાગઢમાં જ છે ને અંદર
હમ નરસિંહ મહેતા ન ચોરો અને એ બધું છેને.
હમ નરજી તો જોવાનું તો ઘણું હતું જુનાગઢ મા
પછી ઓલો અશોક સ્તંભ લખેલા હૈ ઈ છે.
હા હું બીએસ
ચુનાગઢ
પીએસસી જુનાગઢ માં કરજો મે હ
કઈ કોલેજ
ઓ તે ગુકુલ
હા હા હા
હા હા ગુરુકુળમાં બણ્યા ભાઈ
બઉુ નાનો હતો ત્યારે હું આલો્યો જુનાગઢ બહુ ટાઈઇમ થઈ ગયો એને મને એમણે એક ઓફર આવી હતી જવાની ગિરનાર જાવા હલવાની
એવું તો જેવાય ને
શનિવાર આનીઓાર
હા તો પછી જે
બડેના
બરાબર બરાબર હા હા હા
તોર કરો ત્યારે વાત-
હા હા એ તો મને ખબર છે તો પછી શું કર્યું જવાનું જવાનું છે તારે
ના ભાઈને
એવું છે.
ચાલું કામકાજ ચાલું અત્યારે વાંધો નથી.
એવું હ
હ
બરાબર બરાબર
દેવું પડશે ને બર્થડેનું કંઈક વિચારવું કંઈક દેવાનું એમ કહું
ગિરનાર જુનાગઢ હું હતો ત્યારે ગુરુકુળ માં હતો બરાબર સ્વામિનારાયણ ની
હા હા કેટલા પાંચ વાગે ઉઠાડે
ના હું હતો ગુરુકુળમાં ત્યારે તો કોલેજમાં હોય ને કોલેજ કરવા જ હતું ને ગુરુકુળમાં પણ જે હોસ્ટેલમાં રહેતા હોય ને છોકરાઓ એ બધાને પાંચ વાગે ઉઠવું પડે પાંચ વાગે બધા હા હું જ હું હતો ને ગુરુકુળમાં એની પછી હોસ્ટલ હતી બીજી સા જ્ઞાનબગ ગુરુકુળ હતું એમાં હું વ્યવસ્થાપક તરીકે હતો મતલબ રે વ્યવથા ઇલેવન ટ્વેલ્થ સાઇન્સ વાળા હોય સ્ટુડન્ટને બધું રીડિંગ બિડિંગ કરવાનું ટે- - સ્ટ લેવાની ટેસ્ટ ચેક કરવાની કેમસ્ટ્રી ચેક કરતા હું? બાકી તો કઈ ના કરતો પૈસા તો મળે ની યાર નાનપથી આપડે આજ કર્યું હે તો હ
એના એક્સ્ટ્રા પૈસા મળતા એમ
ટેસ્ટ ચેક કરવાના ને ને એસ્ટ્રા મળતા બાકી આ બધું અભ્યાસ સ્થાપક ધ્યાન રાખવાનું છોકરાઓને રીડિંગ બિડિંગ કરવાનું બ આમ સેવાન ટપ ઓફ સ્વામિનારાયણ નું હો ને એટલે વન ટાઈપ ઓફ સેવાને જમવા જમવાનું ને રવાનું રહેવાનું બધું ફ્રી હતું હોય એવું બધું ઘણા બધા છોકરા કોલેજ વાળા હતા હા હોસ્ટેલ નું કે કઈ આપડે પૈસા ના લઈએ. હા હા આપડે રૂમું બધું વ્યવસ્થા એલું બધું આપે જ ને
હા પૈસા ના લેય ને તમને ભણાવે એમ
હા આપડે કઈ પૈસા પૈસા ભરવાના ના હોય રેવાના જમવાના ખાવાના એવું કઈ નઈ
પોતે ભણવાનું ખરું ત્યાં ખાલી એમને
હે હા ભણવાનું આપવું પડે ફી કોલેજ કે અલગ હતી એની તો કોલેજ ની ફી ભરવાની હ હ હ
તો ઉઠાડવાને બધી મગજમાં થાતી હશે ને પાછી
હ
રોજ સવાર ઉઠાડવા જવાનાને
હ હોવે હ હો એ તો ખાલી ઉઠાળવા જવા પડે બાકી તો પૂજા પૂજામાં માં ના જાતા એ તો બીજા કરાવતા રે - - લર જે હતા ને જે એ એમાં અમારો ના જવાનુ ઠાડી આવતા છોકરાઓને એમ તો બધા રૂમમાં સ્પીર બીકર ચાલુ હોય વાગતા વાગાડી ડદેય ફૂલ સ્પીકર
હા.
છોકરા એમને ઉઠી જાય ભા આટો મારી આવાનો એવી રીતે
પણ તમારે રહી જવાનું.
હ પછી ભાઈ હોય જતા જે- - કોલેને આઠ વાગે ઉઠી જતા હ જોકે વ્યવસ્થાપક ની પૂજા કરવાની જો હોય ડેક્ટર ને અમે કરતા નઈ પછી અમે કેતા અમે રૂમમાં કરીએ સ્વામી
હા એ બાનું અમે અમારા ઘણા બધા હતા.
હા પછી
ને એવું બધું
હોસ્ટલ ના છોકરાઓને તો ફરજયાત બધા મતલબ જ્યાં પ્રાર્થના બોલો હતો ને મોટો ત્યાં જવું જ પડે કમ્પલસરી
અમારે તો અમારે તો ત્યાં હાજરી ગણે પૂજામાં જાય ને હવારના એમાં હાજરી જવા કે આ રૂંમના માણસો આટલા આવ્યા કે એમાંથી કાઉન્ટિંગ લગાવે કે કોકચો હોઈ નથી ગયો ને એમ
ના ના અમારા તો કેમેરાેમે બેસી જાય કે રૂમમાં ઓ ન જાય છોકરો પૂજા ના ટાઈમ માં સીધો
અમારે હજરી લગાવતા જો રહી ગયો તો પૂરું થઈ ગયું અમારે તો નાવાનું નહી મતલબ નહવાનું એટલે અહ સોમથીસ શનિ સુધી તમારે ખાલી પાણીથી જ નહાવાનું.
હા.
રવિવારે સાપુ શેમ્પુ ને નાહવાનું તમારે.
ઈ ક્યા?
અહીંયા સ્વામિનારાયા ગુરુકુળ માં.
કઈ ગુરુકુળ માં હતો તુ ભાઈ?
મનખો હૈ.
તું હોસ્ટેલમાં હતો?
હા હું સ્વામીનારાયણ ગુલકુળ માં હતો ને.
શું વાત કરે તને અહિયા ને અહિયા કેમ હોસ્ટેલમાં મૂકી દીધું?
હ મજબૂરી ત્યા ત્યાં રાપ તા રાપ માં રેહતો ને અમે તો.
ઓકે ઓકે બરાબર બરાબર.
આ ની ગુરુકુલનું વાતાવરણ સારું આમ શીખવા મલે બ-બધા ભેગા મતલબ
હઉ ઘણું બધું સારું એટલે ગુરુકળે ને આમ માણસ હોસ્ટેલમાં હોય ને કોઈ તૈયાર થઈ જાય છોકરા હોય ને આ મતલબ આમ બધું રીતે તૈયાર થઇ જાય શું કેવું શું નહી કેમ રેવાનો માણસો સાથે
બસ અજાણ્યા માણસો સાથે રહેવાનું શીખાડી ડદે આપણને મસ્ત.
ખોડી દે.
બાકીને ઘરે ઘરે પડ્યા તો પછી એટલા બાજી થઈ જાય બોલી જ બોલો તકલીફ.
હા હછી ઘરની બહાર ના નીકળી્યા તો એમ જ હોય પછી બહાર ની પછી અચાનક નીકળવાનું થાય ને જયારે નોકરી માટેને ત્યારે પ્રોબ્લેમ થાય.
હા, અમારા વા ઘણા બધા હતા હોસ્ટેલ હા કો ટેટલમાં આવે પહેલી વા રોતા રોતા અને બધું કરતા ને બધું
હ તો એમ જ હોય હું છઠ્ઠા માંથી હોસ્ટેલમાં જતો ને પેલી વખત ફાવે કોઈ દી
અમારે બી એસ સી હોસ્ટેલમાં માણસો રોતા આવી જ કે બી એસ સી કોલેજ કરવા છોકરા રો તા હોય હા કે પહેલી વાર નીકળ્યા હોયને. મજાથી આવતી ને ઘર યાદ આવે છેને. અમારે એક અહ હા હો ટલ ના છોકરો હતો મતલબ પહેરીલી વાર બહાર નીકળતો હતો બી એસ સી ટાઈમે વયમ તો પોતે ઘરે ઘરના વિડીયો બનાવીવને આવ્યો
આ બોલે.
ઘરના વિડીયોને આમ આખો બધા બધાને મલા ને એમ.
હા હા ભલે ભોલે હાલો વાંધો નહીં હૈ ને પછી વાતોને ભલે એ ભલે.